હમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો
મજા છે
હમ હમ હમ હ
આજે આપણે મોંઘવારીના ટોપિક વિશે બધી વાત કરીશું
હમ હમ હમ હ
હું મોંઘવારી કેટલી બધી વધી ગઈ આપણે નાના હતા ત્યારે કેટલું હતું અને અત્યારના આ વીસ પચીસ વરષમાં તો બહવ બધું વધી ગયું છે એના વિશે આપડે આજે વાત કરશું બરાબર છે ને હલોો હલો આવે છે અવાજ
અવાજ આવે છે
અચ્છા અચ્છા અચ્છા તમારું શું કેવું છે
હા ના બરાબર છે કે પેલા તો એક એક પૈસા ની કિંમત હતી અને કમાણી પણ બધા પોતાને ઓછી હતી તો એતે બધાનેવું હતું અત્યારે તો
પૂરું પડ તું તું ઓછ હા અને ઓછી કમાણીમાં બધું પૂરું થતું હતું
હમ હ
બોલો બોલો આગડ
હા બરાબર છે એટલે અત્યારે બધો ભાવ વધી ગયો છે અત્યારે તો સોના ના ભાવ પણ કેટલા વધી ગયા છે પેલા તમારે સો રૂપિયા ન સોનું આવતું હતું આજથી ચાલીસ પચાસ વરસ પહેલા અત્યારે એનો જવે બચારો ગણો ભાવ થઈ ગયો છે. તો મોંઘવારી દિવસે ને દિવસે ત જ જાય છે. અને દરેક જગ્યાએ મોંઘવારી વધવા માંડી છે એવું નથી કે સોનામાં જ વધી છે તો તમારી ખાદ્યતેલો છે બધું તેલ છે ઘી ચોખા દરેક વસ્તુમાં તમારે ભાવનો તો વધારો થતો જ જાય છે.
હા અત્યારે અ શાકભાજી પણ એટલા જ મોંઘા
હમ અત્યારે તો બધી જ જગ્યાએ શાકભાજી જુઓ કે કરિયાણું જુવઓ કે અત્યારે બાર તમે થિયેટરમાં જાઓ તો ત્યાં આગળ તેની ટિકિટના ભાવ પણ એટલા જ હોય છે અને હવે તો રિક્ષા પેટ્રોલના હિસાબે પેટ્રોલના ભાવ પણ કેટલા વધી ગયા છે તો પેટ્રોલના ભાવ વધી ગયા એટલે રિક્ષાવાળા છે એ લોકો એનું ભાડું વધારવાના જ છે જે પ્રાઇવેટ ટેક્સી છે એ લોકો તેના ભાવ વધારવાના છે બધી ભલે સીએનજીને ઉપર ચાલે છે તો એ ગેસના ભાવે વધી તીજ ગયા છેે.